હલો આવે છે આવજ હલો
હ
હલો અવાજ આયે છે
હા બેઠ આવે છે બોલો બોલો શુ કરો રૂપપલ બેેન આછી તો મોગલાય યાદ કરીએ
ના ના સાચી વાત છે હમણાં જે જિયાબેનને વાત કરી તો
આપડે
બોલો ને બોલો બોલો.
નહી અમાર ગામડે હું આવી ત, તો મક ખાલી જ બેઠી હતી તો મેં બધું નવું નવું વસ્તુ જોઈ, તો મેં કીધું લાય આજે તો હું રૂપલબેન જોડ થોડીક વાત કરું એમ, કે કેટલો ફરક છે આપણા શહેરના જીવન મ ગામડાના જીવનમાં એટલે કેવું છે, કે અમેરું મેન ગામડું પેલા એટલે અમે પ્રોપર ગામડા ના જ છીએ એનું એટલે બોરિયા આવી ના, પણ અમે પાછું અમારું થોડુંક આ પપ્પા ના ધંધા ના કારણે ભણવાના લીધે શહેરમાં વસાયેલા છે, એમ આણંદમાં આણંદ બાજુ તો જોયું કે કેટલો ફરક છે, અહીંના રહેની કરણીમાં અને અહીની રહેની કરણીમાં કેવી રીતના, અ ગામડામાં લોકો હળી મળીને રહે છે એમ, અને શહેરમાં કેવા બધા પોતપોતાની પોતપોતાની જ દુનિયામાં વ્યસ્ત રહે છે એમ, એવું.
હા અહીયાં તો કોઈને ટાઈમ નથી હોતો.
હમ. સાચી વાત છે, બોલો તમારું શું કેવું છે?
સાચી વાત છે ગામડામાં રહ્યા એ લોકો પાસે ટાઈમ હોય છે એકબીજા પાસે બેસવાનો ઉઠવાનો, અને લોકો ગમે તેમ કરીને છે ને એ લોકોને વાતો પરથી જ ખબર પડીે છે કે સામે વાળાને કયું દુઃખ છે, અને લોકો કયા વગર મદદ કરે છે જે શહેરમાં કેવું કે તમે કહેવાયને કે મરી જઓ ને તો કોઈ પાણી પીવડાવા ના આવે છે. એવી પરિસ્થિતિ હોય છે કોઈ કોઈનું સગું જ નથી હોતું અહિયાં.
અને અહીં તો જે તમાને પ્રેમ ભાવ એકબીજા પ્રત્યે જોવા મળે અને સાંજ પડે બપોર હોય અને ખાસ તો સાંજે લોકો એટલા ટોળામાં આવે બધા મહિલાઓ જોવા જોઈ હોયને તો એકબીજાના ઘરેથી અલગ અલગ કામ લઈને આવે અને ભેગા મળીને કરે. અને બાળકો તો, અ અલગ અલગ બધી નવી નવી અ ગેમો રમે, સતોડીયુંને સંતા કુકડીને આ તે મજા આઈ જાય અને એના થી ઘણા બધા ફાયદા જોવા મળે. કે લોકો ને એકબીજાનો પ્રેમ કેવી રીતના શું માણસોની એકબીજાની વેલ્યુ હોય, કે કેવી રીતના વાતચીત કરવાની કેવી રીતના કોઈની જોડ રહેવાય બધું ઘણું બધું શીખવા મળે જયારે શહેરમાં તો, કેવું કે બધા પો પોતાના નોકરી ધંધામાં જ એટલા બધા વ્યસ્ત હોય, કે આવા બધાનો ટાઈમ જ એમની જોડ ના હોય અને બાળકો હોય, એ પણ કઈ બહાર કોઈ ખેલવા કૂદવા જતા ના હોય, ઘરમાં જ પોત પોતાની વિડીયો ગેમને એવું બધું રમતા હોય, એના લીધે એ લોકોનું
કેવાય ને કે પહેલાના જમાનામાં ફિઝિકલ ફિઝિકલ રમત વધારે હતી. કે જેમાં કસરત થતી હતી કે જેમાં શરીરનું હલન ચલન ને એવું થતું હતું. બટ હવેનું જીવન કેવું થઈ ગયું બેઠાડું થઈ.
હમ, બે વાળું કેમ કે આ બધી ટેકનોલોજી વધે છે ને રોજને રોજ એટલે, અને ખરેખર ગામ ગામડામાં આવું બધું પહેલાનું જોવા મળે છે. હજુ કઈ ખાસ બહુ ફેરફાર આવ્યો નથી, તમે પણ જોજો કોઈ તમારા આવા દૂરના કોઈ સોગા સંબંધી રહેતા હોય ગામડા સાઈડ તો તમે રહેવા જોજ જજો અને બધું જાતે જોજો અને આ રહેવા પહેવાની છે પણ ખાવા પીવા એટલું બધું એ લોકો હળી મળળીને રહેતા હોય ગમે તે નવી નવી વસ્તુ બનાવી હોય તો એકબીજાના ઘેર રોજ આપવાની અને વાતાવરણની વાત કરું તો એટલું શુદ્ધ વાતાવરણ તનું. એમ એકદમ આપણું મગજ શાંત રે ના કોઈ ગુસ્સો કે કશું નહીં એટલી બધા ઝાડવાને એવું જોવા મળે.
હા એ તો છે ત્યાં ખુલ્લા રમવા રમવાની મજ જ. અલગ છે અને એ વખતે તે એવું લાગે ને કે હોવે જોકે પેલા જેવું ગામડા એ નથી રહ્યા. હવે તો ગામડા પણ મોડર્ન બની ગયા. ગા છે. ત્યાં પણ સુધારો ઘણો બધો આવી ગયો છે.
હમ્મ હમ્મ હમ્મ બરાબર, ના પણ હું તો અમાર તો એવું મેં પોતે જોયું જ છે. અમાર તો બઉ ખાસ કઈ ફેરફાર જોવા નહી મળતો. હું શિયાળામાં જાઉં તો જે શિયાળામાં સાાપડું કરવાની મજા આવે અને બધા આવે મે મોડા સુધી ગપ્પા મારવાના. ઉનાળાની વાત કરું તો અમે જળ પરથી એવી કેરીઓ તોડી તોડીને ખાઈએ મરચું મીઠું નાખીને એની પણ અલગ જ મજા છે અને ચોમાસામાં તો તઈ લીલા જે ફળો બધા થાય એકદમ ફ્રેશ અંદર શહેરમાં તો કેવું કે જયારે માર્કેટમાં વેચાવા આવે ત્યારે આપણે પાછા લેવા જઈએ ને અ પાછું તાજું મળે તો કમ બરાબર ન કેટલાક વાસી પણ હોય. એવું મને તો આવો બધો ફરક જોવા મળ્યો.
દવા, ઇન્જેક્શન ને, આર્ટિફિશયલને એવું બધું જ મળતું હોય છે. ગામડામાં પ્યોર મળે છે.
હમ્મ એટલે જ મેં તમન ફોન કર્યો મોકુલાવો કેશાબેનને પણ આવું કહું તો કદાચ એ જાય તો આવી બધી વાતો પર ધ્યાન આપે તો કદાચ એમને પણ કઈક નવું નવું જાણવા
ના ના સાચી વાત છે. ગ મારા ઘરે જો કોઈ ગયું હોય ત્યાં મારા ગામડા તો અમે ઘણું બધું શાકભાજી ત્યાંથી મંગાવીએ. અને પછી ખાઈએ. વસ્તુ ના માંગે ને એટલું શાકભાજી ને ફળો મંગાવે. ખાવાની મજા આવે.
હમ્મ. સાચી વાત છે.
એટલેજ.
બોલો બીજું અવ કઈ શું સુવાની તૈયારી?
બસ આખો ઘેરાય છે એવું થાય છે કે સુઈએ પણ હવે ઉનાળો આવ્યો છે નાવા વગર તો ઉંઘ ના આવે.
હો એને આખો દિવસ નું એટલું બધું કામને એવું હોય ને
અરે કામની તો વાત જ ના કરશો જુઓ ને સવાર હું આજે સાડા હા સાડા છ એ ઉઠી સાડા છ એ એ જાણે સાડા છ એ ઉઠી છું ને તો સાડા છ થી ઉઠી ને કન્ટિન્યુઅસ કામ ચાલુ ને ચાલો એક ઉઠ્યા પછી અ પાણી ભર્યું ને, ચા મૂકી, કપડા ધોયા, વાસણ ઘસ્યા, કચરા કઢ્યા પોતા કર્યા સડલો પોણા સાડા નવ થયા ક્લાસે જઈ ગઈ ક્લાસ સિયાઈ પોણા એકે પોણા એકે આઈ પછી મમ્મી ની આજે તબિયત જ નથી સારી એટલે મમ્મી તો આજે ઉભા જ નહી થયા પથારી માંથ એમને કારણ કે ખબર નઈ અચાનક જ તાવ એવું ચાલુ થયું છે અને આયરે પાછાબ બધા ન અલગ અલગ શાક હોય, એક બધાને એક શાક ભાવે નઈ અને જો કેટલું શાક હતું ને કે વધારે થઈ રેહ તો પછી પોના એકે આવીને બે શાક રોટલી, પરોઠા, કઢી, ભાત, ખીચડી આટલું સવારે બનાય્યું પછી પાછી થોડું કામ લઈને બેઠી એ કામ પતાયું ઓફિસ નું આતે, પાછા વાસણ ધોયા, પાછા તે રસોઈને કચરો કાઢવાનો, દીવા કરવાના કપડાં વાળવાના એ પતાય પાછું કામ લઈને બેઠી છું.
થી પહેલુંજ મેં હાથમાં પોતું પકડ્યું હશે બોલો અને મને ચ નાસ્તો કરવાનો ટાઈમ જ મને બપોર બાર વાગે હું બેઠી અને મે બરથી જ પાછું બજાર માંથીજ ચાહ બનાવવાનો ટાઈમ નહી મળે, બજારમાંથી ફટાફટ હું ગઈ હતી શાકભાજી લેવા તો મેં ભજીયા લાઈ દીધા અને ખાઈ લીધા અને હજુ તો તમે તો સુઈ જશો પણ મારો તો હજુ એક વાગ્યા લગી મેળ ની પડે, કેમ કે થોડુંક આ તમાર જોડે તો વાત કરું જ છું, પણ બ થોડુંક મારું ઇન્ટર્નશીપનું કામ છે એ પણ પતાઈશ, કચરો પોતું કરીને પાછું સુઈ જઈશું હું ત્યારે કેમ કે આપડે આટલાને આટલામ ફરવાનું એટલે થોડક દડ પડે આ તે એવું છે એવું બધું છે, પણ શું કરીએ હવે છે હવે, લાઈફ છે. કરવું તો પડશેજ બધું. સારું સારું ચલો મળીએ તો પછી
હા, બસ અને તમે તમને કીધું એમ કે તમે જયારે આવો ને ત્યારે ભુર્યા વિના પથર વેલી્યા ભૂલતા નઈ.
હા, ચોક્કસ ચોક્કસ
તમે ગમે તેમ કરીને લેતા આવજો.
નાના આપડે પેલા આપડે માલીયા હતા અહીંયા અગાડી, કંજરી તારે જ વાત થઈ તારે મને કહું તું પણ મગજ માંથી નીકળી જાય છે, તો નાના લેતાઈશ ચોક્કસ ચ કસ હા
હા, મને ફોન કરજો જયારે જાવ ને ત્યારે
હા, હા, હા, ચોક્કસ ચોક હા
અને એક વાર લેતા આવશે એટલે પછી વારંવાર મંગાવાઈશ
સારું પણ આપ આપડે પથ્થરોું ભજન બને, તો આપડે મલતા રહીશું ને એકબીજાને નહી તો ભૂલી જઈએ કેવું આપડુ, હા. આવી રીતના ફોન પર થોડુંક આપડે એકબીજા જો ટચમાં રહીએ, બાકી તો અત્યારે કોણ એકબીજાને કોઈ યાદ કરવા પણ તૈયાર નથી
સાચી વાત છે, કોઈ કોઈની પાસે ટાઈમ નથી.
વ્યસ્ત તો જમાનો હોય અને એમાં જ કોઈ અજન બી આપડુ મોટું સારો મિત્ર બની જાય એજ મહત્વની વાત છે, કે આપણે કેવી રીતના એની જોડે રહેેતા હશુ.
સાચી વાચ્ચે આ આટલા દોઢસો કરોડની જનતા છે, બરાબર છે, તો દોઢસો કરોડ માંથી કોઈને પંદર ફ્રેન્ડ પણ નહીં હોય.
નહી હોતા અને કેવું છે અને માર તો ખાસ એવુંજ છે કે મેં જે લોકોને હું શું કેહેવાય ફેસ ટુ ફેસ મલી ના હોય, એવા લોકો જોડે મારે એટલો ખાસ સંબંધ થઈ જાય ને કે લોકો જોડે સગગા એટલે સારા મિત્ર ઘણા ટાઈમ થી હોય એ લોકો ના નિભાવે એટલો હું નિભાવી જાણ એમ અને સામે વાળો પણ મા માટે એટલો જ લોયલ હોય એમ, મારે તો એવું રિયલ લાઈફમાં એવું મેં જોયું છે. એટલે, કઈની ચલો મલીએ તાર પોતે. તાર વેલીન ભજન બાને મલીશું સારું, સારું, સારું. સૂભરાત્રિ.